હલો હલો.
કેમ કરું છું
કજ નમસ્તે બેેન શ્રી કૃષ્ણ. કસું નથી બસ જે ઘે હું છાણું છું કપડાં ધોવા છે ને તો મમ્મી ધોવા લાગ્યા છે તો મેં પાછા છે તો મેં નીચે હા તો બ્રામદ મે સોચું મેં ઘઉં છાણધું છે હોઈ જવે તો.
હા મને લાગે બેનને ઘણો ટાઈમ પયો છે કઈ કરે કપડાં નું ધોવા છે તો
હાની વાડામાં ગઈ છેને તો મમ્મી ધોવા લાગ્યા છે તો પાછ થઈ ગઈ છે,
અચ્છા કોઈ વાત નઈ તમે કોઈ બી કામ કરો છો બે ઘરનું જ કર.
હા કઈ નઈ કઈ નથી એ ધોવા દો બેે ધોવે છે તો મે છાણું છે ને.
હા એક એક કામ દ.
હમ્મ હમ્મ જલ્દીની પરજા છે ને એક એક કરા તો.
હા, વયધો. મન લાગે તમ બાર અવાજ બડ્યા આવે છે, તો મન લાગે તમે ભાડામાં છો
હમ્મ અચ્છી આવે છે, બરામદમે છે તો નીચે છે
હા, તો ખુલ્લા મે અવાજ બડ્યા આવે છે.
કમરામાં નથી આવ્યા બાકી તો આવે છે,
હા, બંધ છે ને કમરું છે સર પડે છે, ઓર તમારે ભાઈસા કઈ કરે છે, અણંદ ભાઈસા કઈ કરે છે,
હા બે ઈ તો મને સુુંલાવેે છે,
અભી તો રવે છે
તબની રોવે છે, પણ હું બા થોડો રોવે છે, કદી વધારે રોવેને કબી કમ રોવે
હા, કશે કશે બાળકો ને ઘણો શ રોવે છે, પાંચ મહિનાનું ચાર મહિના તક યુરોવે છે,
હમ્મ નઈ એવ તો ઘણું રોવે છે, રોવા લાગે તો બંધ નથી હોવે
હા, હું તો મેં બધ એનિવર્સરી મે દેખ્યો છે,
કસ કસ બચ્ચા તો ઘણી બાળક પરેશાન કરે છે, મને તો મામાની લડકી નું પૂછ્યું છે કે તમારે તો દીકરી પરેશાન કરે છે કે ની અત્રી તો એની કરે છે હાથે
અચ્છા તબ તો ઠીક છે ને બાકી જદા પરેશાન કરે છે, વધારે પરેશાન કરે તો સોવા ભી નથી દેવે ઓર નનીંદ ભી પૂરી નથી હોવેય ઓ પરેશાન હો જાવ છે, ને તો ડીલેવરીમાં ડિલેવરી દુઃખ નથી લાગે પણ નીંદને પૂરી નથી હો ને તો દુખ ખાઈ જ આવે છે
હા, એ તો
ઓર આજે તમે જમવાનું શું ખાયું છે,
મને સબ્જી નથી ભાઈ તો મેં તો અચારે રોટી ખાવી છે,
નવે ભુખ લાગે છે, તો કીરા કાકડી કાટુ છું
અચ્છા હા.
મને કદી કદી તો નક્કીજ ભૂખ લાગે છે કદી કદી મને અતલી ભૂખ લાગે છે કે મેં. કઈ કઈ મારે ભડેસ આવે છે,
હમ્મ, હું કદી કદી ન હ વસે ને કે મન હો જવે
કઈશમી ખાધો છે, કાલે તો પૂરા દર ન ભૂકી રેવી છે સુબે ફ ફ્રૂટ ખાવ છે, અને હાજરા થોડે સ દરિયો ભણાય છે મમ્મી
હમ્મ
ખાય છે આ તો મને જે ભૂગ લાગે છે, રોટી બી ખાય છે ના વસ્તુ બી બનાવે છે એને ફલ ફ્રુટી ખાય છેને ઓબ રબૂું લાગે છે,
તમારા મમ્મી મને કહેવે છે કી ત આજીને શું લઇ ગયા છેકૂ. કિલીમ. મ તો હ કઈ હોયું મને તો નથી પતું હું. મે માર બ. જાણું કટી જો ભી મે માઅ કોઈ. તી નથીતી હોવે છે ને એં તમે માગી છે એને વેલાય છે. તો કે. ચોરીને મારે એને દાટ પડી છે મ અડતુંને કંઈ નથી હોવે હું મનીશ. કેવા છે અને વ અને કઈ લેવો કેવ છે હેને. હ એ તો ભ મ પહેલી કે. પ છે કે ભાઈ તમારી સ્કૂટી ખરાબ છે તો મેં નહી લે જતા. છે એતરી વાત કરી દીધી પણણા તો અત્રી વાત નથી આપે છે ને. કઈ પતો કદી કયો છે આજકાલ મિસ કયો સાાયદ.
હા એવું તો તમારે ઘરે આવીય છે ને પાયલ.
હમ હમ.
કયો છે મેં તમે નની કશેી. કે અજીને કયો છે કે તમે પેલે મારે નુકસાન કર્યું છે એને. તું દૂધો નું બેટીને ચલાવશે એને.
બોલ્યો હમણાં ને આજે દિનમાં મને મળ્યા છે ને પાયલ તો મેં બોલ્યું છે એમ ક. કઈ હોયું ભાઈ ભાઈ મને કહેવું તો કેહેતા ને આપી મારી સ્કૂટી ખરાબ હ તો મારે કઈ લઈ જવાની જરૂરી થોડી હો.
અજીને નહી કે ભ મને ક્યો શું તો અજી. કમરામાં બેઠે છે તો હને ક અજીને તો ન કહયો ક તું મને ક હતો ત. કમરામાં બેડી બેડી સુને છે તો.
સાહેદ પાછો દાદી ને કહયો છે કે પાયલ ઘરે ક ન જીતી. કે અને હ. અને અને બતો નથી પડે કે મારી સ્કૂટી ખરાબ છે ગવા. નહી તોક કઈ બતો ભાઈ મને. તો તો ન પતો છે પણ હા એ ગયા તો થાજુ.
હમ આપડ આપે તમે મમ્મી બોલે છે કે. એલો તો કઈ નઈ કઈ ચીજ નથી હોવે તો માંગીને લેજવા તો કઈ ફરક પડે એ. કે છોરી કેવીતી હતી તમે તો તેલ ભરાયું છે મે મે તેલ ભરાયું છે.
હ. હા તો કઈ અંદર ટીવી દેખે છે ને તો પાયલ બાર કે. મને તો અંદર ટીવી દેખે છે તો મને લાગે હયયો છે તો પછી દાદીને કહ્યો વાત.
હમ તો દાદી મને ક વ છે ત મે વાપસ મત. કે જો હૈ ને પાયલ દાદીને અજીને ક નહીમતે કહી જ.
હજી અં છે તમે ભલે કહી દો છે કે મે જની કેવ છું ને તમે કેવ છો મે જોવા. સર મેં તો હજીને વાપસ ન કહ્યો છે કે તમે કેવલી જ્ઞાન ક કરો.
હમ.
મજને પૂછો છું હું કાયલ ની હોડી વાપસવા મેં ક દેખતા મને નહ પતો છે હ. મને ક ખબર થારી સ્કૂટી છે હું જ મળની મોટર સાઇકલ વ છે મને કયો હતોું પણ મારી. એ મોટર સાઇકલ ગરે થ.
હ નહી કાલ નથી લેગ મ તો પેલી લેગ કે ત દન પુરાની વાત કરીે.
હા તો અચિને તો સુણાયું છે પણ બે. મહિને બેઠા છે ને મને કઈ. હમ તો અછીએ મે બેટા. પણંડ કેટે બનાને ઘરે બાને ગઈ છે. હ દાઢ કઈ પતો.
હમ.
કઈ કોઈ પ્રકારની સ્સ્કૂલ નું આવે છે નકી તોું મને થઠાપ. ઘરે કહ્યો જ ના હજી એ ટીવી દેખે છે તો સુને છે એનું.
હમ.
પ બારને કઈ ગઈ છે મને પછ.
હા જો હમ તો મને કે છે અળ. કોઈ ગલતી નથી હોવે ચ તો મેં અહીં ગયો વણા ને વેલાયા છે. અનેમ ભી બાકી તો સ્કૂલ જ આવે છે ને છોરિયા. તો દો દો તીન તીન બેટીને જ આવી છે મેં પડી ગય ત. તન ચાર આજ પુરાની વાત હ જ નથી. આ તો કેતલા દન પુરની બાત હૈ સાતઠ હોય ગયા છે વાત ને તો સાતણ કે જદા હોઈ ગયા.
નહી મે તો કાલ હ સુન્યા છો કાલે હ આઈ હતી. કાલ ની વાત કરી છે.
જો વાત કરું છે કે સ્કુટર લઈ ગ એમ તો સાત પુરાણી બાત. તનીસ કુટલી ગયાવા તોું.
કે તમ ગય તધુંમે તો તમે બોલું નહી છો હજુ મધ તમે. મેં તની ક્યાવ છું ને એકક દેખવા ન એલી. જ્યારે એમા હજી તો અયા છે કમરા માં છે હણી લે છે તું બોલે છે.
હમ. હું કઈ નથી તમે કઈ નથી બોલજો મેં બોલું છે. કે મતલબ વ પલ ભ ઓ કેયો છે ત કે. મને કનીવા. મ ભાઈ આજ કેડે ધ્યાન રા કર ના તો લેજવા બાકી મે તો લેજાવું કો કદી માગુ બ કોની મે તો. તો.
તો બોલે છે તો બહાર બોલે છે નહી.. તો પછી અંદર અવાજ આવે છે અ બી ટીવી દેખે છે તો મને લાગે બાપા દાદ. ને કહ્યું છે કે પાયલ ઘરે કને જાય છે યું. હા એહી બાત પે છે.
હમ કઈક તો મને પઈ.
બંને કે તો બંને ઘરે બહાર નિકલે્યા ભવે તો. કયું એ તું હું મને એની પધું. ઘરે ગયો તો મારે ઉ બને તો ટીવી દેખે.
હ ન એ તો કઈ નથી બી બોલ્યો છે કે કઈ ચીજ લેતા તો લે. મજાવી છે અને મેં કંઈ નથી પણ મને કયું છે બાકી છે તો તેલ ભરાયું. છે તને આજ કેવા છે મને કે ભાભી સાથે તેલ બી ભરાો છો. અ કુપી મે ચ કે એલી મને ક કે દશ ન ગીધ મારી. ખરાબેતે મે કહી મે લેજા તું થોડી કઈ પણ્ને તો કહી ને તું કેવાના
મેં તો થોલું ધ્યાન ઈ દીધું છે બાદ નું ને આખો સુબે કેો છેને. તો પાછું યાદ આવે છે હા વો મતલબ કઈ કઈ થ તો. કે હજી ને કેહવ હું તું કઈ કેવ હ મને એ મને કઈ કેવો છો બીજા મને કેને ઘરે બહાર ને. આય હ પાયલ ને ઘરે ઘી ગ યા તો યાદાને હો કે ક તો. મને ઠા મ ઘરેથી ઉત નાન તો ટ થ.
હ મને તો તમારા મમ્મી બોલે છે કે બેટા આજ. કે બા એસા અ મન કરની લેણી મેં કું કહી ન કહી નથી. નહી લજાર કઈ મને કે પતું નથી થો કે ભાઈ ઓર કઈ હ
હોર કઈ. સઈ કેવાય છે હા તો મને લાગે યા તો મારે ઓર ક પર્સનલી મને અને. તો મને ઠા તો ભી. બસ આવે જ આવે છે, તો ઘરે વાતવી છે.
મોર કોઈ
ઘરે કઈ કઈ કુ નઈ એ જાવ છે. એ નની વ ઘરે તોણાને ચવે છે, તો કઈ ખાયું
હમ કઈપ
ઘરે જ આવે છેને, સીધું ને મળવા
હા-હા તો બી ક વહી શકે
રાત ગીવે હોરણા, ઘરે બાત વહી ગીવેગ પણ ના તો વા યાય કઈ થી કઈથી તબી તમે એને મના કર્યો છે. કે તું ભણા ને કઈ મસ્ કે વા અ
હમ હા મને તોટલું કોઈ જાન નથી. તો મને તો કઈ નથી કયો બસ સુધ મને મળ્યા છેને ત મેં પૂછ્યો છે. કે ભાઈ આપ સ્થિતિ ખરાબી કઈ તો બોલોલે કે હા, ભાભી સાહેબ કઈ નથી હોયા પર બો જણ બેકે એમ કે ભ મને પતો નથી કે આપે ખરાબ હો પેલી કેતા ની લજતા હમ કે હા કઈ નથી કે પેલી હજી ગધી નીચે પટકી કે તો દો હજાર રૂપિયા રો કામ કરાય ભાભી સામે હા પર સદીશ ચ ભાઈ સલે ચલેઈ તો બણા સીધી સી સહી તયામા વાચા મે કે મને કોણ કેવ કેવા ત ખડખડ વાજન તેજ સ્પીડ ટ એ સઝાડો કઈ નથી.
એના નિ છોડ રગ સુભવે શમનું આવીયથી વા તો હજી અલંકા તો અલંકા માજી હિંમત કોના ઠીકે ભાઈ ભાઈ ઓકે પણ મારે સનવાન મેં આવ્યો વનન હજી તો અયાં જ થી પર બોલી નથી. ઠીક ય ઓકે બટ અંદર સીરયલ દેખે છે. અંદર સિરિયલ દેખે છે તો નહી બોલી છે પાયલ બોલી છે. તો હોણી ફરી જ આવે સહી
આપ બાદ કરા છે, તમે કશું નથી બોલજો પાછો પાયલ ને હે ને
હા, જે કે કઈ એયા યા કયુ ચલાય છે એને પતો નહી પડે છે દો સવારી બિલાવે છે.
તો મેંક દેશ સીરયલ દેખે છે એ બરમત કે છે વાત કે છે. પ મને કઈ રીતે મને લાગે બહાર સુયું હશે. બ પસે કઈ બધું મને ઘરે જ આવી છે, તો કયો વ તો એ મને નઈ પતો
જઈ શ તો હોઈ, શકે
હા
ઠીક છે, બેન
હા ઠીક છે, કઈ નથી હેના હા હા કરો છ.